હેલો બસ બે છું.
નવરી હતી.
હા હા બસ બેઠી જ હતી હમણાં જ કામ પૂરું થયું મારું.
શું કામ કરતી હતીી
અ વાસણો ઘસવાના અ કામ કરીારીને છૂટી લીધેલી
અલા શું વાત છે, એવું છે.
હ હજી કપડા સુકવા બાકી છે, પણ હમણા શું
કામ વાળ એ રોજા પાડી છે, મરે બી
એવું તો તું તારું કામ થઇ ગયું બધું તું નવરી
બસ જો આ કામ જ કરતી હતી અને મકુલાયાની ફોન કરવા દે
હમ હમ
બરાબર બસ કેવું જારે બધું કામ
બધું સારું હમણાં કપડા ધોવાના સુૂકવાનું બાકી થઈ પણ એ તોું મોડા કરું દઈશ
એવું છે, ને
હમ
બરાબર અને જમવાનું બને ગયું
જમવાનું હા બનાવીું
અતાથી
ના ભરપૂર અ સારી અત્યારે રાતે બનાશ
બપોરનું જમવાનું શું પ્રોગ્રામ છે.
મપોનું પ્રોટીન શાક
અને બરાબર અને સાંજ નો જમવાનો શું પ્રોગ્રામ છે.
સાંજ ન એ તો મમ્મી ને ખબર હો અત મમ્મી ઘરે નથી આવતા મારી ઈચ્છા થી મેં બનાવી દીધું પણ સાંજે મમ્મી છે, તો એની મરજીઓ
એવું છે, ને તો મમ્મી ને પૂછી શ છે, ને સાંજે એવું હોય તો જમવાનું મારે ઘરે રાખી દઈસું આપડે
હા એવું મા મમ્મી કેતો હું આઈ જઈશ
એટલે ના ફૂલ ફેમિલી આપડે આ જશું
હા આઈ જઈશું એ ત એક કામ કરુંમાં જવું કે ત્યાં ઘરે જ
એ જે જેમ કરવું હોય એમ હોટલમાં જવું હોય તો હોટલમાં રાખીએ પણ આજે પૂનમ નહી એટલે આપણેે ઘરે જ બનાવી દઈશું
હા હા ઘરેબને દઈશું હા એવું પોતી હતીી અ હોલી આવવાની છે, તો આપડે એ તઈ નજીક આપણેે હોલી રાખી છે, તો તઈ જવું છે.
હા ત્યાં જઈએ શું ને આપડી સોસાયટીમાં તો
હ પૂજા પડ સા ટ લઈ આઈશ
હા હું અમણા બજારમાં મારા પૂજાપ નો સામાન લેવા જવાની છું તો લેતી આઈશ
હમ હમ તો અને હા તું આખી ફેમિલી લઈને આવવાની છુ ને હોલી પર
હા બધા પૂજા કરવા તો આવશે જ ને.
હમ એક કામ કરજે અર્ધો પધા પનો સામાન તું લઈ છે અર્ધ હો લઈ આઈશ.
પણ તારે માર્કેટમાં તું જવાની હોય તો લેતી લેતી આવજે પણ હું જવા ઈચ્ છું તો તાર ધક્કો શું કરવા ખાવો છે.
હો ને. હા આજે સુપર માર્કેટ મમ્મી ની સાડી લેવા જઉં છું તો પૂજા પણ ન સામાન લઈ આઈસ કંઈ વાઘો નહી
એવું કરુંસ્ તું મારો હાથ લેતા આવજ પછી હું સ્પેશિયલ પૂજાઓ લેવા નઈ જતી.
હા હા બે ના લેતા ઈશ.
અંધાણી અને સિંગ એવું બી લેતા આઇસ
અ લેતાઈશ ન તો બધું લેતાઈશ કો વાંધો નહી.
હું પછી તને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ.
હમ અને સાંભળ હોડી પતી જાય ને તું પછી હોળે પછી નવરી છું કે કઈ બહાર જઉં છું? ધૂરેટી રમાયલ બાર એક
ઘૂળેટી રમવા તો હવે જોઈએ આ બ આ વખતે બધા ફ્રેન્ડસે એવું વિચાર્યું છે કે કઈક બાર રમવા જ ઇએબહાર જઈએ આણંદ બાજુ તો
હા. કોણ કોણ આવે છે એટલે આખું ગ્રુપ આવે છે.
હા આખું ગ્રુપ છે ને અમારા આઠ નવ દસ જનનું ગ્રુપ છે.
હમ .
તો કેમ તું આવું પૂછેશ.
ના કેમકે અમાર રેન્જ છે ને બહુ મોટી ધોરેેથી થવાની છે ને તો કલર લેવા જવાનું હતું એટલે.
અચ્છા એવું છે. એટલે તમાર તો પાછો વધારે. લો લાવવાનો હશે ને.
બે છણ ખોચવી તો લાવ જ પડશે.
કેમ આખી સોસાયટી છે.
આખી સોસાયટી કે હા એક સાથે.
તો તો પછી છ સાત કોથરી લાવી જ પડશે ને?
હા લાવી તો પડશે એટલે જ તો કોઈની એક હેલ્થ જોશે ને તો બધી થોડી એક્ટિવ આપાય છે.
વાતો તો સાચી છે. અને તે કેવો કોલ લાવવાનો હોય તો કે .
એ તો જોઈશું પાક્કો કોલરની પાક્કો લાવ છે.
નાલી પાકો લવા જતો હોય પછી બીજા દિવસ બધાને કામ ધંધે નહી જવાનું પછી કલોન ના ઉતરે.
હા નહી હ નઈ તો આપણે પાચ નોર્મલ લઈ જઈશું.
એવું નહી ઓર્ગેનિક લાવો છે કે પેલો કકરો કકરો આવે છે એવો લાવો છે કે લીસો લિસ્સો આવે છે એ લાવો છે.
ત એ તને ખબર છે એ તમ્મ ખબર છેકશું કયો સૌથી હારો આવે.
ઓર્ગેનિક બદલાય ને ઓર્ગેનિક તો હેલ્થ માટે સારો ને કશી પછી ફોલિયો બોલિયો ના થાય.
હમ્મ તો ઓર્ગેનિક લઈ દઉ.
પણ એ મોઘો આવશે હા.
હા હા લઈ લઈશ તો જોઈ લઈશું એ તમા પસ એક કામ કરીશ ત્યાર જોડ ના નહી એ તમે લોકો જ જાવ છો ને કે તમા ફેમિલી વાળા જ આવે છે.
ના ના અમે કઈ આગળ.
તમે દૂરેટે રમવા નની જતા
અલા એ તો ખાલી ફ્રેન્ડ છે.
ઓકે.
કેમ શું કામ હતું તારે.
ના બસ પૂછતીતી એમજ.
ના ના કઈ કામ હોય તો બોલ?
ના કઈ કામ નહી એવું હોય ને તો હું હોળી પર આઈ થિંક સો ધુરેટી પર તો ઘરેજ છું પણ સવારે મારે કંઈક મલવા જવાનું છેને તો તું સવારમાં કલર લેતા આઈસ હોળી પર.
હું લેતાઉ? પણ મારે પકડવા એક બે ત્રણ ઝોન જોઈશે ને.
હમ્મ તો પેલી નિરાલીને બોલાય લેજે.
એવું કરું.
હમ્મ.
પણ એ આવશે ખરી ચોપલી?
એ તો ના આવે તો એ તો બવ જબરી છે ના આવે.
હે સારુ હેને પેલી રુહી ને લઈ જઈશ.
રુહી લઈ જાઉં છે.
હા.
એ આવશે?
આવશે જ ને.
તો એને લઈ જશો.
હોવ મને એની જો મને એની જોડે બવફાવે આપડે એને લઈ જઈશ. .
ઓકે લઈ જઈશું. બીજું કશું તો નહી પણ તું આજે ફ્રી છું?
હું આજે કેટલા વાગે
અ ચાર ત્રણ કે ચાર વાગે.
કેમ કઈ કામ હતું?
હા હા પેલું મારા ભાભી આવે છે ને તો એમના માટે એ એમને એક સાડી લેવું. લગ્ન છેને એમને તઈ એટલે.
હા એટલે, હું આવું તારે જોડે?
આવું હોય તો, તુ ફ્રી હોય તો આય નય તો કોઈ વાંધો નહી હું બીજા
આમ તો હું ફ્રી જ છું. ચાર એટલા વાગે ચાલ મેળ પડે તો તને ફોન કરીશ.
હ અને રાતે જમવાનું આપડે તાર ઘરે રાખું કે મારે ઘરે.
ના હું હું બનાઇ દઈશ છોડ ને.
હમ, તો કોલેજ કેટલા કે આપણી કોલેજ કયારથી ચાલુ થાય છે.
આપડે કાલ કોલેજ જવાનું ને કાલ થોડી માસ બન્ક.
હા નઈ, અ પેલું, આ પેલું સેલિબ્રેશન છે કુલી નું?
હ છે. કાલે જ છે ક કદાચ.
કદાચ ઓકે.
કલર ને બધું કોલેજ માં જ હશે. છે આપડે ખાલી વ્હાઈટ કલર ના કપ કપડાં પેરી ન જવાનું છે.
વ્હાઈટ આેકે, પછી વ્હાઈટ કલર ના બે જોડી કપરા હોય.
હું અ માર જોડે એક ટીશર્ટ. છે વ્હાઈટ કલરની.
હ નીચેનું તો છે પણ ઉપરનું આજે તું જયારે આવો ને ચાર વાગે તો લેતા આવજે. માર જોડે નહ
પણ માર જોડે એક જ વાઈટ ટીશર્ટ છે.
અચ્છા, કોઈ વાંધો નઈ જયારે આપડે લેવા જઈશું ને અ સાડી ત્યારે લેતા આઈશું મારું.
એવું કરવું છે?
હું.
તાર જોડે કોઈ વ્હાઈટ કલરનું નહીં.
મેં લીધેલું પણ માર કઝિનને જોયતું હતું ને તો અતારે એન જોડે છે.
અને મમ્મી જોડે તો હશે જ ને.
હું મમ્મીનું મા નઈ આઈ રેમ.
અલી ફિટિંગ કરાય દેજે.
હ, કરાય દયસ એતો કોય વાંધો ની.
ખર્ચાય.
હમ, તો બીજું કશું.
બીજું તો કય નય બસ જો સાડી લેવા જોઈએ એટલે આપડે અમને ચાર વાગે નીકળીશું સાડી અને. તારું વ્હાઈટ કલર નું તો હવે નઈ લેવાનું ને.
ના વ્હાઈટ કલર તો ચાલશે હું ફિટિંગ કરાવ દઈશ
એટલે હવે ખાલી સાડી જ લઈ લઈશું આપડે બરાબર અને સાંજે જમવા ું મારા ઘરે છે ત્યા મમ્મીને કેવાનું ભૂલ
હ હ હ હ મમ્મી ના પાાડે તો કદાચ મમ્મી મમ્મી ના પાડે ને તો એકલી જઈશ
એવું છે
હમ
સારું તો મને કહી દેજ વેલું તો મને જમવાનું બનાવતા ખબર પડે
હ કેમ કે મા મમ્મી ની ફ્રેન્ડ આવવાની છે ને તો એમના ઘરે જમવાનું રાખ્યું પ તલે અ તો કોઈો ને કેમ કેમ
કસોવાન ન ચ તો તું ત મમ્મી ને. કામ કર પહછીજો અને પછી મને પાછો ફોન કરજે બરાબર.
સારું ચલ બાય
બસ પછી મળ્યા
હા મળએે મળએ
હમ હમ